હાલો.
હાલો.
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું બીજું શું કરો છો?
કઈ ની અત્યારે ફ્રી છું તો બેસયો શાંતીથી તમે હા તબિયત સારી છે, મારી તમે શું કરો છો?
મેં પણ એમ જ બેઠી છે.
ક્યાં બેઠા છો ઘરે કે પછી બીજે ક્યાં ગયા છો?
ના હું ઘરે જ બેસી છે કોમ્પ્યુટર ઉપર
અચ્છા બરાબર
હમ
હા ઘરે તો બસ સારું ચાલે છે મારા ઘરે તો બધા ફરવા માટે ગયા છે એટલે હું ઘરે એકલો જ છું
ક્યાં ગયા ફરવા માટે
અત્યારે મોસમ થોડું સારું છે તો બધા લોકો ચલ ગયા છે ફરવા
બઉ સરસ તમે કેમ ની ગયા
મને કીધું જવાનું પણ મારી ઈચ્છા નહોતી એટલે હું પછી ના ગયો
કેમ તમારી તબિયત સારી સારી નઈ હોતી
અભ્યાસ સારી છે, પણ અત્યારે હું બહાર જ હતો આખો દિવસ એટલે પછી પાછે મારે બહાર જવાનું મારું મન ન થયું.
ચોકકસ કા બાર ગેલા તમે આખો દિવસ
હું બેંકિંગનો ક્લાસ કરી રહ્યો છું, કોચિંગ ન ત ત હું
ઓહ સરસ સરસ બીજું બોલો કઈ તમે
હા તમે કહો તમારા વિશે?
હું પણ મજામાં છું પણ મારી તબિયત થોડીક સારી નથી અત્યારે તો
કેમ શું થયું છે, તમને?
તમે જોવ છો આટલી વરસાદને થાય છે, પછી અચાનક બપોરે તડકો આવી જાય છે.
હ બદલાતા મોસમમાં તો તબિયત થોડી બદલ બદડી જાય
એજ એટલે થોડુંક અસર પડે સ્વાસ્થ્ય ઉપર આપણા
હા તમે દૂધ પી શકો છો હલ્દી વાળુ તો તમને થોડુંક રાહત મળી શકે
તમે શું મને બીજું કઈ જણાવી શકો છો મારું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય અને હું મારા વર્ક પર ડે લી પાછું નોર્મલ રીતે કરી શકો
તમને શરદી છે, અત્યારે?
શરદી નથી પણ એમ જીરીક ગળામાં દુખાવોને છે, એમને હાથ પગ દુખ્યા કરતા છે.
તમે ગરમ પાણી પીઓ તો તમારા માટે વધારે અનુકૂળ રહેશે
ચોક્કસ હું કરીશ
અને તમે બામ લગાવી શકો છો
બરાબર હું એ બી ટ્રાય કરીશ
હા બરાબર છે.
તો બીજું કઈ તમે જેનાથી વધારે મારી તબિયત જલ્દી જલ્દી સારી થાયને આવા મોસમમાં હું સેફલી રહી શકું
તમે ગરમ પાણી વધારે પીવો અને સવારે વહેલું ઉઠવાનું રાખો અને જલ્દીથી રાતે સુવાનો તમારે સ્વાસ્થ્ય સો ટકા અનુકૂળ રહેશે
ચોક્કસ હું ટ્રાય કરીશ તબિયતના તબિયત ના લીધે તો કેટલું બધું મારું સ્ટડીમાં બી એમ લોસ જતું છે એટલે મને ઘણું જરા પડતું છે અત્યારે તો
પહેલે તમને હંમેશા પોતાની હેલ્થ ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ
હું હેલ્થને ઇમપોર્ટન્ટ આપું જ છું પણ અત્યારે મારું કરિયર પણ ઇમ્પોર્ટન્ટ છે કે મારી સ્ટડી પર બી ધ્યાન આપવા પડે
તમારી વાત સો ટકા સાચી, છે પન તમારી હેલ્થ જો સારી હશે તો તમે એ વસ્તુ આગળ પણ કવર કરી શકો છો.
એ વાત તો સાચી છે, સ્વાસ્થ્ય હોય તો બધું હોય
ચોક્કસ. તમે શું કરી રહ્યા છો આગળ?
આગળ હું વિચારતી છું હજી બો બધાં એમ કરિયર ઓપ્શન છે, મારી પા પણ હજી હું વિચારી રહી છું અત્યારે એમ ગવર્મેન્ટ એક્ઝામની વિચારી છું પણ એ બો ટ ફ પડશે એટલે મારે જરીક એમ મનમાં એમ વિચાર આવ્યા કરતા છે. કરું કે રેવા દઉ
તમારા મનમાં શંકા જાગે છે કે તમારાથી પાસ થવાસે કે નહી
એજ
તમે પ્રયત્ન કરી શકો છો
તમારી વાતતો સાચી પ્રયત્ન કરવાથી તો બધું થાય પછી અફસોસ કરવાતા
હા એ જ ને રિગ્રેટ ઇઝ બેટર થેન ચાન્સ
તમે શું કરી રહ્યા છો આગળ
હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું આઈબીપીએસની
ચોક્કસું તો તો પછી આપણે એક જ લાઈનમાં
હા જી
બીજું એમ આપણે ઇમ્પ્રુવમેન્ટ માટે શું શું કરી શકીએ જેમ કે મેથ ઇમ્પ્રુવ કરવા માટે આપણે શું કરી શકીએ
પ્રેક્ટિસ તમે વધારોતો તમારું મેક્સ ખૂબ જ સારું થઈ જશે
અને ગણતરી વધારે ફાસ્ટ કરવા માટે વધારે તેજીથી કરવા માટે
એજ તમે રોજ સવારે ઉઠો અને વહેલી તકે તમે જલ્દી કરો તો તમારો જલ્દી એક્યુરેસી વધે જેટલું એટલું તમારા માટે ખુબ સરસ કહેવાય
બરાબર બીજું મેથની સ્પીડ વધારવા કેલ્ક્યુલેશન વધારવા એની ગણતરી સ્પીડથી કરવા એને જલ્દી એમ માઈન્ડમાં કેલ્ક્યુલેટ કરી લેવા માટે બીજું શું કરી શકું મેં
એના માટે ખૂબ જ શોર્ટકટ આવે છે તે તમે શોર્ટકટ તમે યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો તે તમને મોટામાં મોટા દાખલાને તમને ખૂબ શોર્ટકટ કેવી રીતે એનો સરળ ઉકેલ આવે તેનો વિડિયો બનાવે છે તે તમે એની સહાય લઈ શકો છો
ચોક્કસ ચોક્કસ હું ટ્રાય કરીશ તમારી વાતોનું એમ વધારે ઇમ્પોર્ટન્સ આપીશ મહત્વ આપીશને હું મારા પર ફોલો કરવાની ટ્રાય કરીશ
સરસ
હ બીજું કેલ્ક્યુલેશન માટે તો આપડણે મેન એક થી વીસ સુધી ઘડિયા યાદ રહેવા જોઈએ
હા એજ તમે વર્ગ મૂળ ઘન મૂડ એ પણ તમે મોડે કરી શકો છો જેથી તમારી ગણતરી ખૂબ જ સરળ રીતે થઈ જ
હમ એ મોડી કરવા માટે અને એને મગજમાં ઉતારવા માટે ડેલી એમ છોડ વધડું થોડું એને જોવા પડે છે
હા એ તો છે તો જ તમે કરી શકો છો વ ના તમે એક સાથે તમે કોઈ પણ વસ્તુ નથી કરી શકતા તમને કોઈ પણ વસ્તુ કરતા તમને સમય લાગે
ખબર બીજું બધું કેવું એમ તમે કે રીતે ગણતરી ફાસ્ટ કરો છો
હું તો હજી બિગિનર જ છું એટલે મને થોડો સમય લાગે છે કરતા પણ ધીમે ધીમે તેમ થશે વધારે પ્રેક્ટિસ તેવી રીતે મારી પણ એક્યુરેસી વધી જશે કરવાનું
ચોક્કસ તમારી વાત સાચી છે
તમે કોમ્પ્યુટર ક્લાસ કરો છો અત્યારે
હા કોમ્પ્યુટર ક્લાસ પણ જવાને કોચિંગ પણ છે
કોમ્પ્યુટર ક્લાસમાં શું આવે છે
અત્યારે તો હ ત્રિપલ અને ટેલી વરતી છે
ઓ ખુબ સરસ
આજે હું પીપીટી તૈયાર કરી કાલે પ્રેઝન્ટેશન આપવા કાલેને તો પરમ દિવસે
પ્રેઝન્ટેશન તમને કોની સામે આપવાનુંશે
મને દસ્તી બાર દસ્તી બાર તો નહી પણ સાત થી આઠ લોકો વચ્ચે આપવાનું છે અને ઇન્ક્લુડેડ મારા મેમ હશે ત એમની સામે મને બોલવાનું છે અને જે મેં પીપીટી તૈયાર કરતી છે ખયા ઉદ્દેશ્યથી અને એના પાછા અમારા થોટ શું છે એ શેર કરવાના છે
ખૂબ સરસ
હમ
તમે બીજું શું શીખ્યા કોમ્પ્યુટરમાં
બીજું તો અત્યારે મેં બહુ બધું કર્યું્યું પણ મને આ પીપીડીઓ વધારે મજા આવતી છે કેમ કે હું ક્ર વર્ક વધારે એમ મારો ઇન્ટસ્ટ આવે છે
સરસ કેવાય તમે ટેલીમાં શું શીખ્યા
પેલીું તમાું બહુ નબળું છે અત્યારે એટલું બરા ફોકસ નહી અપાયના કા તો મને કઈ યાદ નથીતાનું એમ થલી માં
તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો
ઘણે ટ્રાય કરી શકું છું કે મારા પર સમય બુક લિમિટેડ રહે છે એલે
તમે તમારો દિવસનો વધારે સમય શેના પાછળ ખર્ચો છો
હું અહીયાંથી ઘરેથી સવારે જામ સ જામ એટલે વધારે તો કોમ્પ્યુટર ક્લાસમાં થાય છે ત ભી મારા તેલી બહુ ઈચ્છે છે કેમકે હું વતિ તો છું પણ એમ મા મગજમાં જતું ભી છે, પણ નેક્સ્ટ ટાઈમ પાછું કરવામાં ભુલીસે વાતું છે
અચ્છા તો તમે ઇન શોર્ટ કન્ફ્યુઝ છો ટેલી કરવામાં થોડું
હમ્મ
તમને વધારે તકલીફ એન્ટ્રી કરવામાં પડે છે કે પછી બીજું કઈ વાઉચરમાં કે શેમાં તમને તકલીફ પડે છે.
મને વાઉચરમાં તો તકલીફ ની નથી પડતી, હું બે ત્રણ વાર કરી ગઈ પણ એને મોડે કરીને કરવાનું ખાલી પ્રયત્ન કરવાનું છે હવે પણ બીજા જે પ્રેક્ટિકલ છે ઇન્વેન્ટરી એ બધેમાં આઈટમ બધું બધામાં હું લેવા ઘડી ઘડી થઇ ચવા
હા તમે તમારું પ્રેક્ટિસ વધારશો તો તમે ચોક્કસ રીતે કરી શકો છો.
હા હું બે મંથથી એક મંથથી તો કોમ્પ્યુટર ક્લાસ જતી જ છે લગાતાર એક બે મંથથી પણ તો બી ટેલીમાં જે છે તે વધારે સમય નથી અપાતુંને
તો તમે જે વિષયમાં નબળા છો તેને થોડું વધારે ધ્યાન આપીને તમે ટેલીમાં થોડું વધારે બરાબર થઈ શકો છો.
બરાબર હું ચોક્કસ ટ્રાઈ કરીશ.
હા જી
મારો ખૂબ ખૂબ આભાર મને આટલા બધા એમ રસ્તો બતાવવા અને સતા વધારવા પાછા મળીએ
હા
હ બાય
બાય